હેલો ભાઈ, કેસ હો?
તમે કેમ છો?
મજામાં, તમે કેમ છો?
મજામાં.
હમ જયમા કાકી?
બાકી.
હા. ના બાકી જ છે. બાકી જ
બાકી જ, બીજું કઈ કામ હતું તમારે?
ના એટ એમ જ ફોન કર્યો આપણે તં વરસાદને બધું કેવું છે એમ કરીને.
અહિયાં તો વરસાદ બહુ પડતો છે, તમારો સાઈડ વરસાદ પડતો છે?
હા અમારે સાઇડ ભી બો પડે છે. પાણીને બહધું આવી ગયું છે.
એવું કે પાણી એટલે તમારે તો પૂરા આટલો વરસાદ છે એટલે પૂરા આવે છે?
હા.
હા તમા કેટલું કેટલે કેટલું પાણી ભરાઈ ગયું તમારા તા?
હમણાં છે હવે ઓછું જ છે આમ. રાતના વાવે વધશે કે નહીં વધશે તે ખબર નથી.
તમે સ્કૂલ જાઓ છો કે?
હા સ્કૂલ જાઉં છું હું.
તમે તો બે વિષય માં ફેલ થીયા હતા ને?
ના પછી પાછી પરીક્ષા આપીને તો પાસ થઈ ગયો.
હા પછી શું લીધું તમે કોમર્સ, આર્ટસ કે સાયન્સ?
તમે શું કહો? હા.
મેં કોલેજ જાઉં છું.
હા.
કોલેજ જઉું છું. મે કોમર્સના કોલેજમાં. હમ તમારા અવાજ જરાક કપાઈને આવે છે જરાક તમે બહાર આવી જજો રસ્તા ને એવો હોય તો
હવે આવે છે હલો હવે આવે છે
હા હેલો આવે હા આવે છે ઘરે મમ્મી પપ્પા કેમ છે તમારા?
બધા સારા તમારે તા
બાધા સારા છે મારા તા પણ તું તમેં સ્કૂલ જાઓ છો સ્કૂલમાં જાઓ છો
હા હા હા કિમચંદ સ્કૂલ માં જ જાઉં છું
બધા તા ટીચર કેવા છે
બધા સારા છે તારી તમારી યાદ કર્યા કરે છે
એવું કે તમારી યાદ આપજો બધા એ સર છે કે બીજા બધા છે
ના ના એજ છે ખાલી એક બે સર બદલાયેલા છે
એટલે કયા કયા ટીચર નીકળી ગયા છે અને કયાં સર નીકળી ગયા છે
રાજુ સર નીકળી ગયા છે એમની જગા પર નીતલ ટીચર આયા છે
ને બીજું
બીજું એક કોમર્સની નવી નવા સર આવ્યા છે ચેતક સર કરીને
હા ચેતક સર તો અમારા ટાઈમ પર પણ હતા
હા હમણાં હમણાં પાછી પાછા ભણાવવા આવતા છે એમ
હા
હા
તો શું તમે આમાં સ્કૂલમાંથી પ્રવાસ લઈ જાય કે નઈ લઈ જાય
હા લઈ જાય ને
તો કા લઇ જવાના આ વખતે કઈ આયોજન કર્યું કે પ્રવાસનું
આ વખતે આયોજન કર્યું છે દ્વારકા જવાનું આયોજન કર્યું છે
બસ એક જ જગ્યા
મતલબ મને દ્વારકા કીધું છે બીજું નાગેશ્વરમ ને જગન્નાથ પુરીને એવું કઈ કીધું છે.
અચ્છા લાગે ચાર ધામ લઈ જવાના છે ને આ વખતે
હા ચારધામ લઇ જવાના છે.
હ એ લોકો ફરવા જશે તો મારું માર નામમે લખાઈ દેજૉ ને કેજો ને કે આદી
હા હા હા તમારું નામ મે લખાઈ દેવા.
હા એટલે એમને કે જો એ લોકો લઈ જવા તૈયાર થાય તો હું આવીશ.
હા હા કેઈ જોઈશ સરને સર લોકો હા કહેશે તો તમને કેવા મેં.
હા હા
ને પછી તમારા ભાઈ કેવા છે તમારા ભાઈ લોકો શું કરે આપડે.
બે ભાઈ જોબ કરે છે એક ભાઈ કોલેજ જાય છે.
ને પપ્પા તમારા
પપ્પા ગાડી ચલાવે ટ્રક ચલાવે છે.
તમે તમે નોકરી પર જાતા તા શું કરે છોડી દીધું.
હા છોડી દઉં છું કેમ કે દસ પાસ થયો તો અગિયાર બાર કરી જ લવું એવો વિચાર છે
હા બરાબર કેમ કેલા ભણી બી લેવાય એમ
હા નોકરી પછી કરાશે પણ હમણાં ભણવાનું જી જરૂરી છે એટલે ભણી લેયે એમ.
હા ને બધા પેલા કાકા કાકી ને યાદ આપજો મારી
હા હા આપીસ આપીસ.
હમ.
તમારે ત્યાં તમારે ત્યાં મમ્મી શું કરે.
મમ્મી ઘરે જમડે પ મમ્મી જમવા બોલાવતા પછી જમવા જ તમારો ફોન આવે છે. કોલ આવ્યો છે તે જ વાત કરી તમારા સાથે ઘણા દિવસ પછી તમારો ફોન આવ્યો છે.
હા બરોબર ને તમારો ભાઈ શું કરે.
ભાઈ ઘેરજ નુ કામ શીખે છે.
હા બરોબર.
હા મેકેનિક નુ.
હા.
હા.
ટુ વ્હીલર ગાડી કે મોટી.
શમીલર શોલ.
ટ્રુ વ્હીલર ગાડી બરાબર.
મને સમાચાર મળે છે પીચંગમાં બહુ બધું પાણી ભરાઈ ગયું છે.
ના ના પિચિંગ પણ નથી પડ્યું હજુ પાણી.
નથી પૈડીયું ને.
ના ના નથી.
હા તેમાં પાણી બહુ ભરાય જતું દર વખતે.
હા નદી ભરા ફૂલ થઈ જશે પણ એટલે પછી પિચિંગ પર પાણી પડશે.
હા ખબર બગડામાં એક સ્કૂલ છે.
હા છે છે ભગડા ફુટકુંમાર સારા.
એ સ્કૂલ ચાલતી છે કે પછી બંધ થઈ ગઈ છે.
હા ચાલ જ છે ચાલુ જ છે હમણાં બધા છોકરા જાય છે ભણવા.
હા આપડે સાથે પણતા એમાં મજા આવતી કે
હા મજા આવતી ત્યારે હમણાં તો હા. હમણાં તો પ્રિન્સિપલ મેડમ બી રિટાયર થઈ ગયા જાગૃતિ ટીચર રિટાયર થઈ ગયા.
કેવો કે.
હા જાગૃતિની ટીચર જગા પર અડચના ટીચર આવી ગયા.
હા અર્ચના ટીચર હ હતી. હજુ પણ છે જચ નીકળીાગ્યાાર થઈ ને
સર બહુ યાદ કર્યા કરતાં છે આપને આપણે એક દિવસ મળવા જશું.
હા ચોક્કસ આપડે ફ્રેન્ડ ફન્ડ ગ્રુપ બનાવશું ને
હા હા એક દિવસ જઈશું.
હા નુ મારી યાદ આપજો હું. કોઈ વખત ટાઈમ મળે તો મળવા આવીએ.
હા રવિ સર ને રાજીવ સર ને એ લોકો તમારી બહુ યાદ કર્યા કરે.
હા કઈ ની. એ લોકોકને કજો કે ટાઈમ મળે તો આવશે આ
હા અત્યારે તો મેં મેં કેટલું હતું આ ગાડી કે આ રીતે તમમે યાદ કર્યા કરતાં તેમ તો એમ કે અત્યારે કોલેજ ચાલુ છે ને એટલે એથી નહ હોવાય એમ કે પછી આવાજ એમ કેટલું.
હા શું તમે આવો. તમારા ઘરમાં દશામાં બેસાડે છે કે આ વર્ષે બેસાડવા નાખ નઈ
હા આ વર્ષે બેસાડવાના ને. આવજો તમે. મમ્મી ભાઈને લોકોને લઈને આવુંજો.
હા દશમાં એટલે આપડે આજ મહિનામાં છે ને કદાચ.
ના આવતા મહિનામાં છે.
આવતા મહિના.
આવટ મહિનામાં છે હા.
હા બરાબર.
હા કાલે તો માતાજીનું આગમન બી થયું હતું.
હા.
આપણા ધોબી તળવની માતાજી દશામાં.
અચ્છા હા એટલે આગમન પણ થઈ આટલા જલ્દી.
હા કેમકે મંડપને બધું સરખો સારી રીતના બનાવશે અને ડેકોરેશન નું બધું કરશે એટલે વાર લાગશે એટલે જલ્દી લઈ આવ્યા એ લોકો.
હા બરાબર છે તો જ કઈ આયોજન થાય.
હા ફેમસ ડીજે વડોદરાનું ફેમસ ડીજે આવેલું પીએ
હા.
હા. બહુ બહુ પબ્લિક બહુ હતું.
અહીંયા અહીંયા આ માતા નું મંદિર છે. તમારા ત્યાં એમાં બધું આ બધું ભડારા કરવા આવે છે તો આવડશે હતું.
હા હતું ને.
હા.
જમવાનું બહુ સારું સારું બનાવલું હતું પછી માત માતાજીને ફરાવા લઈ ગયેલા. હા હા રેલી કાઢેલી હા. અમે બી ગેલા હતા બઉ મજા આવી. હમ્મ હા. તો શું કો તમારે તમારા ઘરે ઘર તમારા ઘર ઘર પાસે ગણપતિ બેસાડે છે.
હા બેસાડે છે બહાર ની રસ્તાના મંડપ મંડપ બંધ બંધ થ જ છે હા તો તમે તમે હવે દરરોજ સ્કૂલ જાઓ છો.
હા હા મેં દરરોજ સ્કૂલ જાઉ છું.
એટલે તમે કયા કયા વિષયમાં ફીલ થયા છો.
મેં ગુજરાતી અને સાયન્સ બે વિષયમાં ફેલ થયેલો. વિજ્ઞાનમાં હા.
એટલે આ વર્ષ જ પાસ થયા કે પેલા જ પાસ કર્યું હત.
ના ના આ વર્ષે પાસ થયા.
એટલે તમે અગિયાર માં મા આવી ગયા ને.
હા અગિયારમાંમાં આવી ગયા બહુ મજા આવે સ્કૂલ જવાની.
બધા છોકરાઓ આવે છે.
હા આવે છે બધા જ છોકરાઓ આવે છે બધા લિસનને બધું કરે છે.
હા રોજ રોજ નોટ ચેક થાય છે.
હા જરાક એ સ્કૂલ એટલે ચૂટવાની હતી તો શું બની ગયું સ્કૂલ.
હા હા સ્કૂલ બની ગઈ મેડમે કીધું કે અમે બનાઈ કાઢશું. તો મેડમે આગળ વાત કરી તો પછી બની ગઈ સ્કૂલ.
બધા ટ્રસ્ટી પણ આવેલા હતા એમાં વાત મળી હતી.
હા બધા આવેલા હતા ત્રસ્તીને લોકો બધા ભી આવેલા હતા.
હા એટલે એ લોકો એ ડોનેશન આપ્યું હોય ને એમ.
હા ડોનેશન આપ્યું હા.
એટલે મેં તે દિવસે આવ્યા હતા મેં કીધું કેટલી સરસ બનાવીાઢડી
હા મસ્ત કલરને બધું મસ્ત મારી દીધું
કશું હમણે આવડ જે રમત રમાશે કે નહી
હા હા રમાશે ક્રિકેટ રમાશે ને બહુ મજા આવશે દસમાની ટીમ હશે અગિયાર માની ટીમ હશે બારમાની હશે નવમાંની ટીમ હશે
તમે ખેલ મહાકુંભ માં બધા ભાગ લેજો
હા હા ખેલમાં કુંભમાં ભાગ લઈશ
ને આપડે હોકી બઉુ રમતા તો તમે છોડી હજુ હોકી રમવા છોડું તો નથી ને તમે
ના ના હોકી તો ચાલે જ છે હજુ બહુ મજા આવે છે આપડે નીરવ સર બહુ સારું હોકી શીખવે છે
સારું કેવાય કેમ કે હોક્કી તો આપડે કેટલા રમતા
હા આપડી રાષ્ટ્રીય ગેમ છે એટલે આપડે રમ જ કરે
હા બરાબર છે ચાલો તો પછી એવું હોય તો મારા ઘરે કોઈ વખત આવજો
હા હા આઈશ ચોક્કસ આઈશ તમે બી આવજો
હા ચોક્કસ હું આવીશ ટાઈમ મળે ત્યારે ચાલો મળીએ આપડે
ચાલો